હાલો હલો
હલો અવાજ આવે છે.
હા હા આવે છે શું કરો છો? બોલો તમે.
અચ્છા મારે મારે છે ને હવે જ જે મોબાઈલની એપ છે ફ્રી ફાયર એમાં ટુર્નામેન્ટ એના વિષય નું કરવું છે.
એટલે ઇ સ્પોર્ટ પ્લેયર બનવું છે એવું જ ને!
હા હા ઈસ્પોર્ટ પ્લેયર.
તો તમે વાત કરી સારી એ છે એકદમ આમ તો કરો તો
અચ્છા મારી ગેમમાં સ્કીલ સારી છે. સૌથી વધારે બેસ્ટ પરફોમસ મારું જ છે. અને મેં લગભગ લગભગ દોઢ દોઢ વર્ષ થી ટુર્નામેન્ટ રમું છું.
હમ હમ બરાબર તો તો તમે આગળ પણ પોતાનું જે કરિયર બનાવી શકો. અત્યારે જો પબ્લિક શું કરે છે કે એકલું જે નોર્મલ ડિગ્રીઝ વગેરે જે ભણવાનું છે તેમાં ધ્યાન આપે છે. પરંતુ તેવું જરૂરી નથી. ઘણા બધા વ્યક્તિઓ એવા પણ જે ગેમિંગ કરે છે, અને એમાં પણ પોતાનું જે કરિયર બનાવે છે. એટલે તમે એવું કરશો તો એમાં પણ સક્સેસફુલ તો બની જ શકો એકદમ આરામથી. હું પણ અમુક ટાઈમ રમું છું એમાં પણ મજા આવે એમ રમવાની
અચ્છા અચ્છા તો મારે આગળ શું કરવું છે એમ. એ એમ. એ કરવું જોઈએ કે કોઈ બીજું કરવું જોઈએ
ના ના જો તમારી પાસે સ્કીલ સારી હોય તો તમે એ કરો એ બરાબર છે કારણ કે જો ભણવા માં તો કેવું કે ઘણી બધી હરીફાય છે પરંતુ અત્યારે બધા જ આવે લોકો કેવું કરે છે બધા ભણવામાં જ પડે છે અને તેનાથી શું થશે કે ગેમિંગમાં કોઈ છે ઇન્ડસ્ટ્રીમાં અને જો તમે કદાચ તેમાં જશો તો તમે એમાં તમારું કરિયર બની શકે કારણ કે બધા ભણવાનું જ કરે છે અત્યારે જે પણ જોશો કોઈ આ ડિગ્રી લેશે કોઈ પી. જી ની ડિગ્રી લેશે એવું જ બધા કરે છે તમે આજ જે ગેમિંગ નું કરો તો સારું કહેવાય હું તો એવું જ કહું છું કે એ જ કર્યા જેવું છે કે એનાથી કઈ ચિંતા વગેરે નહી કે પોતાનું જે કરિયર બની જાય
અચ્છા અચ્છા અને થોડુંક ફેમિલી ગૃ
શું કહો
થોડો ફેમિલી ફેમિલી પ્રોબ્લેમ હોય ગેમિંગ વચ્ચે તો એના માટે મારે શું કરવું જોઈએ
જો ફેમિલી પ્રોબ્લેમ હોય તો એમાં તો પેલા તો તમારે કેવું કે થોડું બને ત્યાં સુધી એક છુપાઈ છુપાઈ રમતો
હા અચ્છા એવું કરવું જોઈએ એમ અને ઇ જ અચ્છા એના મતલબ કે એની ક્લિપુ જે હું મારી ટુર્નામેન્ટને ક્લિપો છે ઈ મારે એડિટિંગ કરીને યુટ્યુબ અથવા ગમે અધર પ્લેટફોર્મ ઉપર નાખવી જોઈએ કે ના નાખવી જોઈએ હલો